ઓ આવે છે અવાજ?
આવે આવે છે આજે તારો જ પરફેક્ટ છે હ આજે બબસ સાભળે છે.
ઘરે છું ને એટલે.
શું?
ઘરે છું એટલે.
હમ ઓકે ઓકે શું ભાઈયા આજે. હજે કઈ ટોપિક સિલેક્ટ કરજો.
હમ. કયો ટોપીક?
હા કોઈ ભી મતલબ તું સિલેક્ટ તો ‍કર. હા હા મે એ વિચાર અરે મેં ક વિચારલ્યું હતું કઈ કેવાનું તમને ભૂલી ગયો ાર આમ હ વિચારવા પડશે મેી હા ચાલલો ચલ મેં એક સવાલ પૂછ્યું
હા
જો એક બ્લાઇન્ડ પસન છે બરાબર ત્યારે એને કલર એક્સપ્લેન કરવાના છે કઈ રીતે કરશે તું બર્ડસ બ્લાઇન્ડ છે હગ એ
ઓકે
હમ
કઈ રીતે કલર એક્સપ્લેન કરવી છે
હા તું આપ આપડે આ સેન્સ જે આઈસ મતલબ કઈ રીતેને એક્સપ્લેન કરશે કે આવી રીતના અમે જોઈએ છીએ મતલબ એક કલર બે વસ્તુ
યાર મતલબ એ તો કલર જોઈ જ નહી શકો એમ એને. એ તો કલર જોઈ જ નહી શકે.
હા પણ તારે એક્સપ્લેન કરવાનું છે એને.
એટલે અમે આવા કલર જોઈએ છીએ એ.
હા એટલે રેડ કલર છે તો રેડ કલર કેવો છે એમ એ રીતે મતલબ એને એક્સપ્લેન કરવાનું છે કે આ રીતે. કલર હોય છે એમ ને આ રીતે અમે લાઈક આપણે જોઈ શકીએ છીએ બધી વસ્તુ ને એ રીતે. તારે એક્સપ્લેન કરવાનું એને એમ.
ઓકે.
ડિફિકલ્ટ છે પણ વિચારુ તો.
મતલબ અ જેમ કે પિંક કલર છે તો. એવી રીતે કે એની વાઈબ પિંક કલરની વાઈબ એકદમ સોફ્ટ. વાઈબ હોય છે એવી રીતે.
મતલબ તે પછી મતલબ સોથ હાથે મતલબ કમ્પેર કરશે કે લાઈક. પિંક કલર સોફ્ટ ની હોય મતલબ કોઈ બી હાર્ડ વસ્તુ બી પિંક કલર ની હોઈ શકે ને. વાઈબ મતલબ કલરની વાયબ. એવું એ તો ટુ. એ તો મતલબ તું એસોસિયટ કરે મતલબ એની સાથે બટ. એ મતલબ પછી એ તો સોફ્ટ વાઈવ હા તે પેલું કરશે તો મતલબ હા મતલબ. કેવી રીતે મતલબ મને ખબર પડશે કે આ પિંક છે એમ.
એન્ડ એ બી છે.
હમ. બેસિકલી એટલે તું એક્સપ્લેન એક્સપ્લેન નહી કરી. શકી મેં આખી એક છે ને એક આવર લોંગ પોડકાસ્ટ જોઈ છે એના પર મતલબ બ્લાઈન્ડ પર્સન હાતે.
હા.
અને એલેક્સ એલેક્સ સાથે એની પોડકાસ્ટ હતી બોવ મસ્ત હતી. એટલે બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ લોકો નો પ્રોસ્પેક્ટિવ છે ને બવ મ મસ્ત છે એકદમ.
એટલે કઈ રીતે જોવે એ લોકો.
હે.
અરે એટલે કઈ રીતે એ લોકો ને કલરની ખબર પડે.
ની ખબર પડી એટલે તું એક્સપ્લેન કરી ની શકે એ લોકોને. ખાલી એટલે એ લોક ને મેં જે જોયું ને તેમાં એને ખબર છે કે સ્કાય બ્લુ હોય છે. પછી એમાં બેઝિક વસ્તુ કલર પણ એકચુલી કોઈ દિવસ જોયું નથી તું એને બતાવશે કે આ આ બ્લુ છે તો મતલબ. ફર્સ્ટ ટાઈમ હશે એનું એમ લાઈક લિટલ ટુ એક્સપ્લેન નહી કરી શકે એને. મતલબ લાઈક કોન્સિયસ. લેવલ પર તું એક્સપ્લેન કરી જ નહી શકે મતલબ એને કે છે કે વ્હાઈટ કલર છે. તે એપ આ હા એબસન્સ ઓફ ઓલ કલર એટલે કોઈ બી કલર નહી હોય તે વ્હાઈટ છે ને જે બ્લેક કલર છે જે મિક્સ ઓફ એવરીથીંગ એટલે કે બધાને આપડે એકદમ પેલું જોવા જાય સેડ તો એ બ્લેક છે એ એ રીતે બટ એને એ જોઈ ન શકે ત્યાં લાગીને એને ખબર નહી પડે તે એવું ફેસ લાઈટ કે મેં તને કઈ ફૂડ નો એક્સપ્લેન કરી શકુ કે આનો ટેસ્ટ આવો છે પણ જ્યાં લગન ટેસ કરી કે ત્યાં લગીન તને ખબર પડે એમ એ રીતે મતલબ એટલે બો મસ્ત છે પરસ્પેક્ટિવ એટલે બો ભારે છે
એ તો આખો દિવસ પોડકાસ્ટ જ જોતો હોય છે
હા એટલે વોટકાસ્ટ ગમે મને જોવાની એટલે દર વખતે ની એમ કોઈ વાર જોઈ કાઢું સુતી વખતે ખાસ કરીને એવુજ જોમ
અરે અચું મને ગુણ ત એક વિડીયો કોઈને કઈ મેં વિડીયો પ્લે કરી દમ પછી એમ સાઈટમાં મૂકીને સુઈ જમ સમદ્ર સમદ્ર ને લીટરલી મને લિટલ ધ્યાન બી સાંભળતોબી ની ખાલી એમ જ ખાલી એમ બાજુમાં બોલ્યા કરે તે એવું મતલબ સમએમ પેલું કરી મૂક એમ એટલે આપોઆપ પછી ઊંઘ આવી જય મને
બરોબર
હમ
અ હું પોડકાસ્ટ તો નથી જોતી
હા જે જોય તે સારું પ હા
એટલે શું પૂછ્યું બીજું તો
કઈ ભી રેન્ડમ કઈ ભી સ
કઈબી રેન્ડમ નહી આવતું યાર મારા મગજમાં કઈ
ઓકે મેબી અચ્છા પેલુંની ગેમ તો યાર બહુ કટાળો આવે એકનેએક ગેમ રમવાનો ગેસ તો પરેશાન મળિક
હ
બીજી કઈ ગેમ રમીએ વરબલી તો કઈ ગેમ રમી શકાય બીજી તો અ
અરે મેં છે ને કાલે એક ટ્રાન્સ્કિપ્ટ કર્યું ને તો એ લોક બઉ આખી મુવી ની સ્ટોરી બોલી ગયા ગુજરાતીમાં રીધી સહેરેદી કઈ મૂવી હતી અ આખી મૂવી થી સ્ટોરી ગુજરાત તેવા ભૂલી ગયા તાબોર
બો ભારે માણસ આવે છે
અને એ લોકો સુરત સાઈડ ના હતા સુરતી તો સ ખબર પડી જાય ને એમની બોલી ઉપરથી
હા હા બરાબર
અને તારા હેવુ ટુ એક્સ માં બોલતા હતા માંડ માંડ ટ્રાન્સ્ક્રિપ્ટ
હારું છે સ્પીડ સ્પીડ નો ઓપ્શન આપેલો છે ને તો વાર લાગી જાય અરે ને પાછું શબ્દ ની ખબર પડે ને તેમાં પેલું જે ફર્સ્ટ એગ છે ને અનઇન્ટેલીજેબલ કેવાય હમ મેં તો એટલી એટલી બધી ટાન્સ્ક્રિપ એમાં લગાવ્યો છે ને ખબર નહી પડે એટલે લગાવી દેમ
પછી ઓલું મૂકવાનું હોય છે ને ડોટ ને અરે ઓલું ક્વેશ્ચન માર્ક ને એવું બધું બી મૂકવાનું હોય છે.
હા તે તો મેં કઈ નથી મેકુ સવારે ખબર ને. કીધેલું કે એટલે નહી મૂકે તો બી ચાલેશે મૂકે તો બી ચાલશે એમ.
હા એટલે હું પેલા નહોતી મુકતી પણ કાલે માં બેઠ. મિટિંગ જોઈ ને તો ઓલા એક આંન્ટી હતા મીટિંગમાં ખબર. બહુ પૂછ પૂછ કરતા. એટલે હું કબડી આંટી જોઈ.
કેટલો એણે ડીપી એ સર ની એમને સર લોકો એ જે આપણે ટુટોરીઅલ મૂકલેલું મતલબ. કઈ રીતે કરવાનું એમાં તો ખાલી સિમ્પલ જ હતું પછી એ લોકો એ નિયમ બદલી કાઢ્યા તો હવે એ લોક ને. કે આપડે એમાં શું કરવાના.
એ જી તો અને આવું કઈ હોય નહી ડોટ બોટ ના મૂકો તો ચાલે.
હા તેજ તો.
પણ એ આંટી એટલું ડીપમાં પૂછ. કરતા હતા ને સર લોકો ને બી આટલું ખબર નહોતી સર હા હા કરતા હતા.
ખરેખરે સર પીછામાં પડી ગયેલા હોય.
સર.
એટ એને સોલ્વ્ય પછ સોરી કધું મૂકવાડ ને એમ ચલી જાય મે તો વિચારવા પડી ગઈ મે તો આટલી માં ન આપ મલબ કોઈ રિજેક્ટ કરે તો સારું એમ.
મે ભી નહી રૂકી બત સુધલી મેં કથી ત ક્યા
કડા એટલે એસેપ્ટ કરવા જ મળેને તોયાર બે હાજાર ક રીતે એટલે
પેલું બી નહોતું મૂક્યું પેલું હતું ને કે અધીરુ સેન્ટેન્સ હોય તો બે ડેસ મુકવાના. એ ભી મેં નહી બૂલતી.
મેં તો મુૂકેલું છે એટલે મે સર લોકો એમ કીધેલું કે વા ધારો કે છે એ નહીં આવે ને તો ત મૂકને એ પછી હમણાં કાલે આપણે મિટિંગ કરી તો એમાં કઈ. કે શબ્દ અધૂરો રહેતો જ મૂકવાનો એમ ગ મતલબ કુછ બી મતલબ
એ લોકોને દર્દી ખબર નઈ.
હમ્મ તેજ ને.
અરે મને લાગે આ જે રિઝોન છે ને એ જસ ટોપમાં બી હતો.
ખબર નહી હવે.
અરે એમાં વોઇસ રેકોર્ડિંગ મોકલતા હતા ને એમાં આ સેમ જ અવાજ તો શાયદ. .
એ ને એક કમ્યુનિટી જ હશે મતલબ જેમાં એ લોકો બધી કંપની પરથી ટાસ્ક લઈને કરાવતા હશે.
એવું જ લાગે છે કારણ કે એમાં બી કોઈ રીઝન કરીને હતું તો ખાલી.
હમ્મ મે બી હો શકે સેમ પર્સન. નારે તને ખબર છે આ તને શું લાગે આ કે રીતના ખબર પડી હશે આ વર્ક મતલબ મારા ફ્રેન્ડ ને
કઈ રીતે?
કેની ગેસ કરની
અરે પ્લેસ્ટોર માં જોઈ હશે એ બેપ ઇન્સ્ટોલ કરી હશે.
શું?
પ્લે સ્ટોર માં જોયું હશે એને એપ.
ના એ તો આ તો બહુ રેન્ડમ થ ત તો મતલબ અરે.
તો એને બી કોઈ ફ્રેન્ડ થ્રુ ખબર પડી હશે
નઈ નઈ એ લોકોને ન લીટરથી કોલેજમાં કેવા ઓ વિચાર કરો.
આલુ.
હા પસ છે કોલેજમાં કેવા આવેલા બીજા ક લગ્ન હા કોલેજમાં બધા ફ્રેન્ડ સર્કલટલુંધ બધા લોકો કરે છે મતલબ .
એ કોલેજ છે.
. નામ એ લગનું કોલેજમાં એટલે ત્યાં એક જ કેમ્પસ છે તેમાંજ બોગણી એમ કોલેજ છે સહે છે. પછી બી કેમ છે પછી ડોલર ઉસા છે એમ બને
એટલે આ કંપની વાળા લોકો ત્યાં કેવા આયા તા તગ્યા કામ કર.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
આ લોકોને બહુ એમ્પ્લોયમેન્ટ ની જરૂર છે.
હમ્મ એટલે જ કોલેજ વાળું સારું પડે મતલબ મોસ્ટલી બધા જ સ્ટુડન્ટ એગ્રી
હા અને કોલેજમાં બધા કરે બી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
એટલે બધા વલસાડ સાહેડ ના બહુ જ છે.
હા ઘણા છે. અમદા હા એટલે હા આલા એરિયા માં વધારે છે .
અરે ટ્રાન્સલેશન માં તમારી સાઈડ ના મતલબ તું બોલે છે ને એવું બોલવા વાળા જ બધા આવેય
ની હોય ને ના ના હોય નુ ની હોય.
અમે અમે એવું જ બોલીએ હવે
એટલે ખબર પડી જાય આ કઈ સાઇડ ના સે?
તમારું બઉ ઈઝીલી ખબર પડ તમારું બહુ ઈઝીલી ખબર પડી હે તમાર બીજા અલગ બોલે એટલે
અમારે તો પડી જ જાય.
હમ્મ એટલે બધાને ખબર પડી જ જાય એમ જોવા જઈએ તો સુરત વાળા ભાઈ એમ અલગ અલગ ખબર પડી જાય કેટલું આપડે આપડે સેમ જ લેંગ્વેજ છે પણ કેટલું અલગ આપડે બોલીએ શબ્દ એટલે મોસ્ટલી એમ સરખું જ છે પણ એમ થોડું અલગ છે.
એમાં મહેસાણા વાળા નું તો સાવું સાંભળ્યું છે મહેસાણા વાળા કોઈ દિવસ?
ટ્રાન્સક્રિપ્શન
અરે તે કોઈ મહેસાણા ના લોકો સાથે વાત બી નહી કરી.
નહી મેં નય કયરી મન તો નય ખબર કેવું બોલે?
મતલબ એ લોકો પાણી ને પોણી કે
ઓ હા હા હા બરાબર બરબર એવું તો સાંભળેલું છે આમતો પણ ખબર નઈ એ મેહસાણી ભાષા છે અમારે એટલે આઈ ડોન્ટ નો અચ્છા
એકદમ રફ ભાષા એકદમ રફ એમની ભાષા માં નોર્મલી બી બોલતા ને આપણને લાગે ગાલી દેય
અચ્છા ગ અમુક કેવું જ બોલે છે ખ ખબર જ નહી પડે શું બોલે એ.
ની મતલબ આપણને સમજ પડે પણ એ જે રીતે બોલતો હોય ને એવું લાગે કે આ કેમ આવું ખરાબ બોલે
હા હા એવું થાય હે બરાબર હા લીટરલી. એટલો ટાઈમ થઇ ગયો છે. એ અગિયાર મિનિટ થઈ ગય છે ચાલ.
હા ચલ.